હલો
હલો
શું કરો
કાય નહી સુવાની તૈયારી
હા સોરી સોરી બહ લેટ ફોન કર્યો ને મેં
હ ક વાંધખલીકલ
બસ કઈ નઈ આપડે એજ વરસાદનું જ ટોપિક ચાલતું હતું હમણાં તો ક્યાં ફરવા જવાની પણ ઈચ્છા નથી
હમ
હમણાં મારા કઝિન છે એ લોકો શિમલા મનાલ ી કસોલ ને એ સાઈડ ફરવા ગયા એ લોકો બોલે કે અમે લોકો એટલા વિન્ટર વર લઈને ગયા ત ક્યાંય ઠંડી જ નહી મળડી ત્યાં પણ એટલે શિમલા મનાલી તો લોકો સ્પેશિયલ ફરવા જાય ગરમી આપડા અહં પડે તો એ લોકો બોલે કે ત્યાં તો આપડા જેવું ને જેવું ક્લાયમેટ ખાલી રાતના થોડી બહુ ઠંડી ઠંડક લાગે બાકી તો સેમ અહીયા એો જ ક્લાઇમેટ એવો જ પરસેવો પણ થાય અને સનલાઈટ પણ ડાયરેક્ટ લાગે
હા આખો ઇન્ડિયા ન ટેમ્પરેચર મતલબ સેમ થઈ ગયું છે
હા એટલે જે હિલ સ્ટેશનમાં લોકો ને આમ લાગતું હતું ને હિલ સ્ટેશન છે અહિયાં આપણને ઠંડક મળશે હવે એવું નથી રહ્યું આ વર્ષે એવું નથી.
હા અમારે ત્યાં કેશ કેશન છે. ત્યાં પણ છે.
તું તો
તોવ કરમી છે ત્યા.
અરે ભયંકર એસી વગર તો આપડે રહીએ જ ન થી શકતા અમણાં
હમ.
તમારા ત્યાં એસી ચાલુ કરો તમે તો એસી નું જે પાણી નીકડે કમ્પ્રેસરમાંથી એનું શું કરો.
હા અમારે ત્યાં સોસાયટીમાં પાઈપ લગાવેલી છે. હ
અલે એનું પાણી રિયુઝ કરે કે ની કરે સોસાયટી વાળા?
ના.
અરે કરવું જોઈએ. એક્ચુલી હમણાં શું છે પાણીની શોર્ટેજ ચાલે છે ને બધી જગ્યાએ એટલે હ મારા અયા તો બધા એવું ક હમારા અયા કેવું છે બધા ના બંગલો જેવું છે. એટલે બિલ્ડિંગ છે પોતાની પર્સ
હ.
તો બધા એસી ના નીચે બધા એ બકેટ મુયકા છે ને એ જે પાણી આવે એ બધા એ પાણી છે ને દિવસમાં બે થી ત્રણ વાર પ્લાન્ટમાં નાખો. તમે ઘરમાં પોછો લગાડી દો એનાથી તમે કોમોડમાં નાખો. એટલે પાણી બિલકુલ પણ અમે લોકો તો વેસ્ટ નથ કરતા.
આજે શું કર્યું. ત
કાઈ ની કોકટેલ ટુ મુવી તમને શું લાગે છે કેવી રેશે.
ફ્લૉપ
બઉ વધારે પબ્લિસિટી કરી દીધી છે ને એની.
ઓ ઓક
તમારા બાજુમાં કોણ આ બોવ છે.
પણ મારો ભાઈ છે.
અચ્છા ગરમ પાણીમાં સોલ ટને હળદર નાખીને ગાર્ડલ કરવાનું બોલો એને.
તેં કંઈ ની કરે આળસ આળસું માણસ છે.
તમે આપી દો.
હમ.
અમણે ખબર છે આલે કોરિયા ની મુવી છે. કો કોલોની કરીને. જોમ્બીવાડ ડી તમને ખબર એટલે ખબર નહ તમે ઓનલાઈન એને કઈ જોયું છે કે નહી.
હા.
એ કે છે કે નાઇટીન્થ તારીખથી ઇન્ડિયામાં પણ થિયટરમાં બતાવવાના છે.
અચ્છા.
તમને લાગે છે ઇન્ડિયામાં રિલીઝ થશે કારણ કે બહુ વધારે ડેન્જર છે એ તો.
ખબર નઈ એકચુલી બીજા કન્ટ્રીમાં છે ને પ્રાઈમ વિડીયોમાં આવી ગયું છે કોલોની કાલે ઈન્ડિયા માં નથી આવ
આપડા ઈન્ડિયા માં કેમ પ્રોબ્લેમ કર્યો આલો
ના આ લોકો કાંડા છે પત્તા તો સારી સારી મૂવી ને. અ ડ્રામા બતા મતલબ પન કરી નાખ છે ઇન્ડિયામાં. ખબર નહિ છે. બીજા કન્ટ્રી માં તો લોકો જોવે જ છે.
એજ તો એટલે આ ટાઈપ ની મૂવી કે છે યંગસ્ટર ને ગમે. આપણને પણ ગમે આવી ઝો કારણ કે ઇન્ડિયા માં ભાઈ જમ્બ જોમ્ીની મુ બ નથી ઇન્ડિયા તો ઇન્ડિયામાં છૂડે ભૂત અને ડાક પણ એનાથી જ લોકો ઝોમ્બી ન કોન્સેપ્ટ લાવવાનું પણ આ લોકો ના માટે અઘરું આટલું મેકઅપ કરવું પડે એક સાથે સો બસો સઝોમ્બી ન ક્યાંથી કરવાના.
નાહતા નથી આ લોકો પણ.
હા હ એવું છે.
હા.
મને નથી ખબર એટલે આ મૂવીમાં
મત કોરિયાની ચાઈનાની ભતાની મલ કોઈ પણ મવી હોય ને. હટ ના સોબી વાડી
હા.
ચા લોકો શું કરે છે એક વાર મેકઅપ કરીલી ને તો ફોર્ટી એટ- સેવન્ટી ટુ અર્સ સુતી ન કરતા જ નક્કી મેકઅપ હા પ તો મેકઅપ કરવાનું એટલું મતલબ
ડિફિકલ્ટ છે હમ
તો એક વાર કાઢી દીધા ને તો બીજી વાર અહ ઓલું ઇફેક્ટ નથી આવે
અરે તો આપડા માં ખબર છે તમે ધુરંદર મુવી જોઈ ધુરંદર ટુ?
હા.
એમાં ઓલું રણવીર સિંંગ નું તમે એક કેરેક્ટર જોયું હશે એનો ફ્રેન્ડ જયારે ડ્રગ્સ લે છે બા થ્રુમ માં એને આપણને એવું લાગ્યું હતું કે એ એ આઈ જનરેટેડ છે. બટ એ રિયલ માં એનું મેકઅપ કરવામાં નવ કલાક લાઈગા તા નાઈન આવર્સ. ત્યાર જઈને એને ખાલી એક માણસ માટે એ લોક કો ના નવ કલાક લાગ્યા એ ઇફેક્ટ આપવા માટે એ મેક
હમ્મ.
એટલે નો ડાઉટસ ઝોમ્બીની કરો ને તો ભાઈ ઠંડી માં કરવા એટલે લોકો બે દિવસ નની નાય તો ચાલે.
હમ્મ અરે પતા જ વિન્ટર માં છૂટ કરે.
હા, કારણ કે તમે કો છો કે બે દિવસ થ્રી ડેઝને નથી નાહતા તો તો પછી ઠંડી માં જ ચાલશે ને. ગરમીમાં જ તો કેવી રીતે રશે માણસ મેકઅપ જ પીગળી જશે.
હા બરા
એજ હવે આ કોલોની મુવી રિલીઝ થાય તો મને પણ જોવા તો જવી છે મારી ઈચ્છા તો છે. બટ હિન્દી માં આવશ સા
ખબર નાઈ અગર રિલીઝ થાય તો હિન્દી માં પણ આવશે.
પણ હિન્દીમાં તો આની ડબિંગ થઈ જ નથી તો ક્યાંથી આવશે? મને લાગે છે આ ઇંગ્લિશ સબ ટાઇટ
હા સબ ટાાઈટલ્સમાં ઓકે.
હમ્મ. કારણ કે હિન્દી માં તો ડપ થઈ જ નથી. હિન્દી માં અગર ડબિંગ હો ના તો આપણને છે ને ઓનલાઈન એટલે સોશિયલ મીડિયા પર કઈ તો જોવા મળતું. એક સેકન્ડ કે દસ સેક કેન નું કોઈ તો વિડિયો જોવા મળ તો હિન્દી ડબ હિંગ હોતી તો.
હા આવે.
હમણાં હું છે ને એક ઓલી મુવી જોઉં છું સિરીઝ જોઉ છું ટીચયુ લેસન જે હમણાં બહ ટ્રેન્ડી ચાલે છે.
એ નેટફ્લિક્સ પર જ છે તમારી પાસે નેટફ્લિક્સ છે
હા છેને
તો તમે જુઓ એ મુવી બો ફઇન મુવી છે રયલી બો ઓજ મસ્ત મૂવી છે
અચ્છા
ટીચયુ લેસન હું આઈ ગેસ હું એપિસોડ સે વનમાં આયવી છું
હમ
વધારે નથી આઠ જ છે બટ એટલી સુ એટલે ઈન્ડિયામાં છે ને આવું કઈ હોવું જોઈએ એટલી એજ્યુકેશન ના ઉપર છે જેમ કે સ્કૂલ માં કેતા આજકાલ બધા રેગિંગ કરે બુલી કરે એક બચ્ચું બીજા ને પછી ફો કટના પોતાના પેરેન્ટ્સ ના પૈસાના પાવર પર લોકો કેવું કેવું કરે છે એના ઉપર આખી મૂવી છે બો ફાઇન છે એટલે આજકાલ ખબર બો બધી કોલેજમાં ડ્રગ્સ સપ્લાય કરે
હા
પછી જુઆ રમે યંકા કે મોબાઈલ તો આજકાલ કેને એકદમ નાના બચ્ચાઓના હાથમાં પણ આવી ગયું છે તો બધ
અરે મારી ફ્રેન્ડ છે એક ઓલી ટીચર છે
હા
તો ઓલી મને કેતી હતી કે આના સ્કૂલમાં ફસ્ટ સ્ટેન્ડર્ડ નો છોકરો છે
હા
એના હાથમાં આવી ગઈ આઈફોન
ઓ અરે એજ તો કારણ કે આજકાલ શું થઈ ગયું છે ને કે મા બાપ જોબ કરે
હમ
એટલા માટે હવે બચ્ચાને કોણ રાખે તો બચ્ચાને મોબાઈલ આપો એટલે તમે બચ્ચાને ટ્રેસ કરી શકો બધું કરો એ મોબાઈલ નું છે ને કોઈ કોઈ જગ્યા પર યુઝ બો સારો છે બટ આટલા નાના બચ્ચાના હાથમાં તમે મોબાઈલ આપો તો તમે તો એને એટ લાઈફ એન્ડ કરી નાખો ને તો મોબાઈલથી બહાર જ નહી નીકળે
તો આ છે ને આ મુવી તમે જોજો એના ઉપર છે કે બધા બચ્ચાઓ કેવી રીતે બગડે છે અને એ લોકોને સુધારવા માટે એક એ લોકો આખું એક કમિટી બનાવે છે એક બ્યુરો જેવું બનાવે છે ચાર લોકોનું એ ચારે જણા અને એમાં બધા જ એટલે બધા એક્શન માસ્ટર બધાને ફાઈટિંગ આવડે. એટલું સુપર રીતે પી પિક્ચરાઈઝ કર્યું છે ને કે તમને આમ પકડી રાખે તમે બધા એપિસોડ એકદમ ઇન્ટરેસ્ટ થી જુઓ કે હવે નેક્સ્ટમાં શું થશે નેક્સ્ટમાં શું થ થશે. મન તો બઉુ બઉુ જ મજા આવે છે આજે જોવાની
હમ્મ.
હવે મારા બે એપિસોડ બાકી છે એ કમ્પ્લીટ થઈ જશે.
કે પીજા શું કરવાના તમે પછી હા. આ આ સિરીઝ પતિ જાય તો પછી કયા સધી જોવાના છો તમે.
જો આ પતિ જશે ને એના પછી મારી તો ઈચ્છા કોલોની જોવાની છે હવે હું એનું જ સેટિંગ કરું કે કયા પ્લેટફોર્મથી જોવા મળશે. ઝોમ્બેવાડી મને એજ જો એટલે મને બો ગમે એ જે ટ્રેન ટુ ભૂસાન છે આજે ફિલ્મ મેક કાર છે ને જેને કોલોની બનાવી વી એની જ મુવી હતી ટ્રેડ ટુ ભુસાન. એ પણ એટલી સુપર હિટ હતી. એ પણ જોવાની કેટલી મજા આવી છે મને.
હો પછી છે.
હમ્મ. અને એક પછી એક સિરીઝ છે જે મેં અડધી વચ્ચેથી છોડી દીધી છે અનડેટેબલ કરીને એના મેં ત્રણ કે ચાર એપિસોડ જ જોયા છે તો અમારી આ પેલા આમાં ઇન્ટરેસ્ટ આવે છે આ ટીચયુલેશન માં.
આમ ટે ટે પણ
હા.
તો સાંભળ્યું છે કોણ છે એમાં.
એમાં એક છે ને સાયકો જેવી એક હોય છે છોકરી.
હા.
અને હીરો જે હોય છે એકદમ રીચ ફે ફેમલી નું હોય છે અને એકદમ એથિક વાળું એકદમ સિસ્ટમેટિક એને બિલકુલ ગંદગી ની ચાલે અને આ છોકરી એટલી જ લેઝી એટલી જ કે ને એકદમ ક્રિમસી ટાઈપ હોય છે બધી જગ્યા પડતી રે પડતી એ બો જ એટલે એ લોકો એકબીજાને કેવી રીતે લાઈક કરશે આ છે એ તો મારી પણ જોવાની બાકી. હવે તો જોવ બસ. આ બધું કમ્પ્લીટ કરીને એજ બધું જોવાનું છે
અચ્છા.
એટલે હું છે ને દિવસમાં એક એપિસોડ જોઈ લઉ એટલે આપણું માઈન્ડ ફ્રેશ થઈ જાય. કારણ કે મને છે ને ઇન્ડિયન ટેલિવિઝનની એક પણ સિરિયલ નથી ગમતી.
ના ધૂમટાણા ના ધૂમટાણા ના આજ તો દિવસ એ સાથી છે.
ચાલુ જ નહી કર એન થી બેટર કો સૂઝી લેવાની રોજનું એક એપિસોડ જોવાનું તો તમારું માઈન્ડ ફ્રેશ થઈ જાય. હમણાં આપણે કોઈ ઈન્ડિયાની કોઈ સિરીઝ સારી છે તમને કોઈ આઈડિયા?